હલો શું કરો છો હા જય શ્રી કૃષ્ણ મજામાં.
થઈને બેઠી છું અમને
હમ બરાબર. શું ચાલે છે.
બસ હું અમારે છોકરાને કોઈ પ્રોજેક્ટ મ્યું છે સ્કૂલ ન અમે એની હેલ્પ કરતી હતી એમ કે આ કરવાનું છે અને આ કરી. લેવાનું છે આ કરી લેમાં તો સારું સારું બાંધશે. જતા રૂમ ટુ પ્રોઝેક્ટ ઓલરેડી થઈ ગયા છે અને
પે છે કે મમ્મીને એ જ ખબર નહી પડતી હતી સ્કૂલમાં.
જો લખેલું હોય એમને નથી સમજ આવતું કે કેવી રીતે બનાવવાનું છે પછી અમારે એમને સમજો. પડ્યું છે પછી સમજશે પછી મમ્માને હેલ્પ તબ મેમ તો શું છે કે મોકલી દે.
બધું આઈડિયાઝ મમ્મીને લગાડવાનું કરવાનું બી મમ્માને, આઈડિયાઝ બી મમ્મા ને ને લગણ
અને આ તો પોત ના ના આ તો પોતે કરે છે કોઈ રિટર્ન વર્ક છે રિટર્ન કરવાનું છે ને જે પ્રોજેક્ટ છે આ પછી કરવાનું. પેલે રિટર્ન વર્ક કરી લેવાનું પછી એને પ્રોજેક્ટ કરવાનું. છે. અમે એમને સોચે એમને એમનેસ સ્કૂલ બંધ થઈ ગયા છે અને રજા છે તો એમને બી શું છે કે પવામાં મન ન થી લાગતું એમને કે શું છે કે મને ખેલવું છે મને જવું છે મને પડવું નથી એમના.
હમ્મ હા વેકેશનમાં તો બાળકોને શું હોય રમવાનું ને એ જ બધું હોય ને. એમાએ પાછું સ્કૂલ રો થોડું ઘણું જે કઈ પણ હોય આપણે રિવિઝન કરાવતા હોયએ કે થોડું ઘણું યાદ રહી જાય. મજા આવે છોકરાઓને.
પન આ નહી કરે પર એ કન્ટિન્યુસ સ રિવિઝન નથી કરતે કે કે અપના તો ટાઈમ છે એમ તમારી રજા છે એમને તમારે ખેલવું છે એમને એ અમે આખો દિવસ પડાઈ કેમ કરવાની હમણાં બોર થઈ જાય પછી મોર્નિંગ થાય પછી માર મન નથી લાગતું મને આ કેમ ક્યાંક શું કરું શું કરું શું કરું શું કોઈર રમવા માટે નથી શું કરું શું કરવાનું. કે પડી લે કે ના ના પડવું નથી. તે બીજું કઈ કહું સુ.
એવું જ છે બધાને બધા છોકરાને એક જ પ્રોબ્લેમ શું કરું મ હવે શું કરવું હવે સુ શું કરું રમી રમી ને બી બોર થઈ જાય.
પો કંટાળી જાય એમને તો
કાઢી જાય છે.
પછી શું છે મારે તો પોતે સ્કૂલ સ્કૂલ મેં ભી છોકરાઓ આવે બહુ છો નાના છોકરા છે મ પ્રી પ્રાાઈમરી છોકરા છે. પછી એમને બી તો સ્કૂલમાં જયારે બાહ કરે તમને એવું લાગે કે એમને બઉુ જોર આપે. પૈદા થઈ ને વર્ક કરવા માટે એમને કરવું પડે છે પછી કેને મૈ બહું થાકી ગયા હું. મારાસી ન થાય વન પેજ કરી લે પછી સેકન્ડ પેજ કે નાે હમા સ ન થાય હું થ કે ગયો છું. પછી પ્રી પ્રાઈમરી કોઈ સ્કૂલ ન બચ્ચો ની ત્યાં હાલત છે કે એમને એક પ્રેસ કરે પછી બીજું પેજ ન કરાય એમનાથી
હમ ના પણ સાથે સાથે એક્ટિવિટી નું બધું કરે એટલે વાંધો ન આવેને અલગ અલગ રીતે બધું રમા
હા આજકાલ શું છે પઢાઈ મે હવે-હવે તો બૌં કાફી-કાફી ચેન્જ થઈ ગયું છે હવે તમે ખાલી ઓનલી પ્રિ પ્રાઈમે છોટી સ્કૂલમાં ખાલી રિટર્ન વર્ક નથી રહ્યું હવે તમે એક્ટિવિટી બેઝ થઈ ગયું છે વધારે મોન્ટેસરય તો એમાં શું છે કે અમે તમે છોકરાઓને જે પઢાવો જે બનાાવો આમાં સૂં શું છે તમારે એક્ટિવિટી બેઝ તમારે ટોય છે તમારી ટી સે તમારે પાસે છે બધા અવેલેબલ છે તમે એને મોકલી મૂકી દો પછી આ પોતે એમને મેચ કરે અને બનાય મેચિંગ કરે કલર કોમ્બિનેશન મેચ કરે એમ, હા
શર નથી આપતા એટલે સારું છે
હા એમને પ્રેશર નથી આપતા એમને તો બહુ સારું-સારું તરીકે છે એમને મજા આવડે છે હવે તો ટોય થોડૂ કે તમે કાઉન્ટિંગ કરો પછી પજસ લે પ જલસે કાઉન્ટિંગ કરી લે આ
હમ્મ પેલે તો છોકરાઓ સ્કૂલ ના નામ થી રડવા લાગતા હવે તો છોકરાઓને મજા આવે સ્કૂલ ના નામ
હવે એમને ઘર નથી આવવું હોય હવે તો હું અમારે સ્કૂલ જઉું છે મને તો ફૂલ.
અ અ હમ સારું કેવાય છે છોકરાઓ ને ત્યારથી રસ પડે એટલું.
હમ્મ. પછી એમને એ પ્રોબ્લેમ તો થાય. છે કે અમને ખાવાનું છોકરા છો નાના છોકરાને બધા જોર આવે છે ખાવાનું એમા શું છે કે અમેને ફ્રૂટ લંચ હોય પછી એમને લંચ હોય તો એમને શું છે કે પે ફ્રૂટ ખાવાનું ફ્રૂટ તો ખાઈ લે પછી લંચ. માં તમને અડધું પેટ ભરી જાય પછી કે હવે માણસે નથી ખવાતું. પેરેન્ટ શું કે કે ના તમારે ખાવું જોઈએ તમારે એક પરાઠો આપું છું પછી તમે નથી ખાવ તો. આવા એમું. થાય કે હું કેવી રીતે ખાય ફ્રૂટ ખાઈ લે પછી એમ પેટમાં જગ્યા ન હોય એને થોડી જગ્યા બસ છે એમાં તો.
બરોબર છે. છોકરાઓને સાદું સાદું હળવું હળવું હોય ને
હા, આ બ પેટ ભરી જ જાય એમને. તેમને એક સાથે એ ન ખવાય કે એમને ફરતું ફરતું ખેમ ખેલીને લેવાનું પછી, ખેલીને પછી આવવાનું પછી એને પાણી પીવાનું અને પછી એમને બધાને બીજું દ્વારને ભૂખ લાગી જાય, પછી એમને ખાઈ લેવાનું. પછી પચી જાય, પછી પાછું ભૂખ લાગે એમને એવું થાય છે.
હમ્મ. છોકરાઓ ને એવું થોડીક વાર માં ભૂખ લાગી જાય, પછી થોડીક વાર માં રમવાનું બી યાદ આવી જાય, કઈ બી કઈ નક્કીજ ની હોય.
હા, તારે એમને એમ જ થાય છે, આ તો સાચી વાત છે, મને આ તો સાચ સાચી વાત છે, તો કરે જ છે, બધા છોકરા એક જ જેવું કરે છે.
સ્કૂલમાં સારું બધાને જોઈ જોઈ ને ખાઈ તો લે ઘરમાં તો બહુ હેરાન
ઘરમાં શું કે ભાઈ સ્કૂલ જાય તેમણે ટાઈમ ફિક્સ હોય, પછી આ ઘર મેં હોય મોર્નિંગ એમને ટીવી જોઈએ, એમને મોબાઈલ જોઈએ, આના સિવાયને કોઈ બીજું એ દીખતું નથી એમને તો પછી હું કેટલું બી રાખીલ છું પ છુંને પછી વ કે મને આપું મને આપું મને આ જોઈએ મને ટીવી જોઈએ પછી જોઈએ પછી એ કંટાળી જાય તો પોતે કે મને બીજું કે શું કરું, શું કરું, શું કરું પછી ખાવાનું ફ્રૂટ છાટ આપો, ખાવાનું આપો આ આખો દિવસ દુઃખી કરી દે કે મને સારું તમે સ્કૂલ જાવઓ વધારે. સારું લાગે છે મને તો.
અત્યારે છોકરાઓને હેલ્ધી તો ખાવાનું કઈ ગમતું જ ને બસ ફ્રેન્ચ ફ્રાઈસ આ તે. પડીકા આ બસ એવું બધું ખાવા બાર નો નાસ્તો વધારે ભાવ.
સ્ટ્રિકશન્સ આપી દેવા દે આપી દીવું છે મેં તો કે અમનાં કે શું છે કે વન વીકમાં તમારે એક જ ફાસ્ટ ફૂડ ખાવાનું છે. ચાહે તમારે કઈ મેક્રોનિ ખાવ તો તમે મેક્રો બ્રેડ તમને મ વન વીકમાં તમારે. વન ડે મિલિવા મળવાનું છે તો. ખબર છે મારો છોકરાને આખો દિવસ તમારે સુભ શામ હા સુબ શામ તમારે શું છે કે ખાલી ખાલી રોટી તમારી રોટી શાક હા આખ. ખાવાનું છે પછી ક શું છે કે મને સેટરડે સન્ડે માં કોઈ એક દિવસ એમને. ખબર છે કે એમને ફાસ્ટ ફૂડ મેલવાના છે ઠીક છે પણ ઠીક છે આ સારું છે. ઠીક છે એમાં કોઈ વાંધો નથી કે તમે વન વીકમાં વન ટાઈમ આપો તો ચાલશે પણ ડેલી તમારે બહુ હેલ્થ પ્રમાણે ન સારું હોય. પછી એને ને ખબર છે. કે એક ટાઈમ એક વન ડે તો મને મળ વા નું જ છે વન વીક મા. શું છે. આજ એમને કોલ્ડ ડીંગ, ફોલ્ડ ડીંગ જોતી તોને કોલ્ડ્રિક પી લી પછી કઈ સોરી મને કોલ્ડ્ર્રીક પી લીધું છે મારે હવે હું કલ નથી પી વન વીક મારે કોલ્ડ્ર્રીંગ નથી પીવાની. સમ બધા છોકરા સમજીએ છી કે હઉ લો હું જો કરું છું આ રોંગ છે પછી બી કરે છે માગે છે. કોલ્ડ્રિંક પીવું છે, આ કરવું છે.
છોકરાઓ અત્યારે જિદદી બી એક છે ને સમજુ બી એટલા છે સમજી બી જાય. હા તે આપડે પ્રેમથી સમજાવીએને એટલે સમજી જાય એને લોજિક કે સમજાવ પડે. બધું અલગ અલગ કઈ ને કઈ રીત
હા ફિરભી આપના બન છો. બધા બધા સારા છે. એમને એવું નથી કે અમે સમજાઈએ નો સમજીએ પછી સમજી જાય પર આ થોડો ટાઈમ લાગે કે એમને આત વખતે એમને લાગે કે મને કેમ ડાંટે છે મને આ ફટકાવે છે પછી થોડોક દીવ થોડોક ટાઈમ બાદ પછી એ સમજી જાય કે મારે સારો માટ કેતો તો આ મને આમ થઈ જાય તો આમ છે સમજદાર છે તો થઈ જાય પછી તો.
હમ્મ, બરોબર છે.
એમને હજી તમારા છોકરા નું વર્ક વગેરે તો પેન્ડ કાઈ કાઈ આપ્યું તું સ્કૂલમાં કાઈ વર્ક વગેરા કાઈક આપ્યું તું કે
હા, છોકરાઓને જો ચાલુ છે બધું ધીમ લીધી મેં જો જો સ્કૂલ ની બુક્સ લીધી છે. કવર લગાવવાના છે. જલ્દી મમ્મા આ કરી આપો જલ્દી મમ્મા
મને તો બઉ મને તો બહ મને તો બહ કંટાળું આવે છે કવર ચડવા માટે હું તો નીંદ આવે જઈ મેં હું તો ની દાદીને આપીને મધા લોન આપી દો જો. તમે એની કવર જવા પછી અડધું ચડાઈ અર્ધ બા તમારે છે તો
મારું લોહી પીવે છે ક્યારનું મ્મા કવર લગાવી આપો પેલા બુક્સ લેવા માટે હેરાન કયર. હવે કવર લગાવી દો, કવર લગાવીને પછી હવે જટ મૂકી દો ફરીથી જોશે પાછા મૂકશે ફરી જો
પછી અમુકાને ન્યું ન્યુ હોય ને તમને સારું લાગે. કે માને ન્યુ બેગ આવ્યું કોર્સ આવી ગયો તમે બેગ ભી અપાવીધું બેગ લીધું પછી, તમે કમ્પાસ બોક્સ ન્યુ જોય એ ત બધા કમ્પાસ બોક્સ છે તમે બધા કેમ જોય કે ના ના આવે ન ન્યુ ક્લાસ છે તને ન ન જો
છે એકબીજા જોઈ ને મારે આ નવું લેવું છે ઓલું નવું લેવું છે.
હવે શું છે કે માર્કેટમાં બી શું છે કે વધારે ન્યુ ન્યુ આઈટમ આવી ગયા છે. પછી આને એમના દિમાગ વધારે ખરાબ થાય છે કે આ સૂચના આવ્યું છે આ
હમ દુકાન ભી એજ સિલેક્ટ કરે આજ દુકાનમાં જવાનું ને આજ વસ્તુ લેવાની
બધા છોકરા નામ જ છે હા પછી આજે એમને આજે શું છે એમને બર્થડે આવી જાય તો પછી એમ શ હોય કે મારા બર્થડે ઉપર મને આ રિટર્ન ગિફ્ટ આપવાના છે મને આવી રીતે થવા જોઈએ ગર્લ્સને આપવું છે બોઈઝને પૂછે અને એ પ્રમાણે અ પેન સેટ અને બધા બધાને ગમે. તે એવું બધું એ લઈ શોપ ઉપર જાય ને પછી ત સ લ અછ
હમ.
બાકી છોકરોને શું છે કે છોકરાઓને આપ પસ રમે શું છે બોર્ડ ગેમ છે આ ગમ આપ કેટલું રમીએ એમને છુટ્ટીઓમાં નથી બારે રમી શકતા એક કલાક નીકળી જાય બે કલાક ત્રણ કલાક નીકળી જાય.
પણ અત્યારે તડકો જ એટલો છે બાર રમાય એવું જ નથી છોકરાઓ થાકી જાય.
સિકસ પર સિકસ પી પછીજ જવાનું થાય, કે પછી ત તમે જઈ શકો પણ સિક્સ પહેલા તો તમે નથી જઈ શકતા એું તડકો હોય છે તમારે
હમ્મ, હા, છ વાગ્યા પછી પણ જાય, પણ પછી ઘરે આવ મા ની સમજે, ની ખાવાનું ટાઈમ સર બસ રમવાનું જ રમવાનું.
રમવાનું, પણ સિંગલ બચારોને તકલીફ થાય, આ બચારો અકેલો શું કરે પછી મને કે મારી સાથે લુડો રમો, મારી સાથે આ રમો, મારી સાથે તે, તો મારે તો
અરે સિંગલ હોય કે ડબલ હોય અત્યારે બંને ઝઘડે છે એકબીજાના વાળ ખેચ ડબલ
તો વધારે મજા ભી આવડે છે કે બંને લડે તો જોવઠો આ લોઈ ને પછી તમારે. પાસે રહેવાની જગ્યા રોજ લડીને આવ બન્ને ને ગલતી હોય પછી તમે કોની ગલતી
હા, એકને રડાવે એક રડે ને બીજા ને ચુપ કરાવે ત્યા બીજું પાછું રડવાની તૈયારી માં જો હોય.
હા આમ તો ચાલે એમ બધા છોકધા છોકરાઓનું આવજ છે, કે આવકારે જ છે, એમાં તો નથી હ ભાઈ એમને પાસે કોઈ ઓપ્શન બી નથી હવે એ બી કંટાલીી જ જાય પછી શું કરે છુ્ટીમાં અમને પાસે જે હોય એને તામ પાસ કરી લે પછી શું કરવાનું છે, ચલોો જય શ્રી કૃષ્ણ કરું પછી કરી છે, ઓકે હમ